બધા મજા. હા બધા મજામાં છે, કે આ હમણાં તો ચોમાસાની સિઝન ચાલે. એટલે હરવા ફરવાનું ખુબ, અ સારું ચાાલ રહે છે કે અમારે ત્યાં એક વિલસલનહિલ કરીને છે પછી મોટી કોરવડ છે, અને ઘણા બધા સ્થળ છે જેમ કે. નાના નાના જરણા થી માંડીને, અન્ય બધા ખુબ જ છે જેમ કે ગરડ ગુફાથી માંડીને, આ આ ઘણા બધા એવા છે કે ત્યાં ફરવા ફરવાનું સ્થળ ખૂબ જ સુંદર છે અને એના કારણે ચોમાસાની ઋતુમાં ફરવા ફરવાની ખુબ જ મજા આવે છે. અને ઉનાળામાં પણ જેમ કે, ઘણી બધી જગ્યાઓ હોય છે. જેમ કે? વોટરપાર્કથી માંડિને કે ગોવાથી માંડીને તે ફરવા ફરવાની ખુબ જ સરસ છે, મને તો કેરેલા ખુબ જ ગમે છે. કેમ કે ત્યાની. થી માંડીને અન્ય બધી વસ્તુઓ ખુબ જ સારી છે, અને આ ઘણા પ્રકારની ફરવા-ફરવાની સ્થળો પણ છે.
એકદમ સાચી છે. ફરવાની ઘણી બધી જગ્યાઓ છે, તમે જેમ કીધું કે મોટી ગરવલ અને જે તમે કીધું. તેમ વિદુષ લઈ અમે. સ્થળની પયટન કરવા માટે આવ્યા હતા, અને ખુબ ખૂબ મજા માણી સૌંદર અમને તો આવું સુંદર. જોવા જ નથી મળ્યું, પરંતુ અત્યારે અમે લસા લાગ્યા ત્યારે અમને બ સૌદર્ય જોઈને ખુબ આનંદ થયો અને ખુબ આનંદ માણ્યો. એમ તો તમે જોવા જાવ, તો ફરવાલાયક તો દમણ પણ એકદમ મસ્ત સિટી છે, અને તે સિટીના ઘણા બધા અત્યારે ડેવલપમેન્ટ થઈ ગયા છે. તમે જોવા જાવ તો દેવકા બીચ અને ઘણા બધા એવા બીચો બની રહ્યા છે જેના કારણે ત્યાં જઈને ફરી શકીએ આપણે અને આપણી ફેમિલી જોડે ત્યાં એન્જોય માણી શકીએ. તેવી ઘણી બધી રિશોટ અને વિલા પણ છે, જ્યાં આપણે જઈએ અને આપણને શાંતિનો અનુભવ થાય. ઘણા બધા વિલાઓ એવા છે, જે એટલા બધા અંદર ખેતરોમાં છે, ફાર્મ હાઉસ છે, જેમાં એકદમ શાંતિ હોય છે, અને આપણે ત્યાં એટલો શાંતિનો અનુભવ કરીએ છીએ કે આપણને ખુબ મજા આવે છે. આપણે ખુબ આનંદ માણી શકીએ તો. તમે શું માનો છો આ બાબતે કે પર્યટ માટે વિલા અને ફાર્મ હાઉસ એ સારી જગ્યા છે.
પર્યટન માટે વિલા અને ફાર્મ હાઉસ એમ તો સારી વાત છે પણ મને તો વધારે પહાડો જ ગમે જેમ કે જેના લીધે એ ખુબ જ સારું રહે છે અને ઘણા લોકો તો દમણ પણ ખુબ જ સારું છે તમે કીધું તેમ ત્યાં જોવાનું ખાવા પીવાનું અને તે ખૂબ જ સારું મળે છે અને ખાવા પીવામાં તો સુરત પણ ખુબ જ સારું લાગે, કેમ કે સુરત ના લોચો એ ખુબ જ સારું. એટલે ત્યાં પણ ફરવાની ખૂબ ખૂબ જ મજા આવે છે, અને અન્ય સ્થળો પણ ખૂબ જ મજા આવે છે, જેમ કે હમ્મ. સોમનાથ, દ્વારકાધીશ, દ્વારકા મંદિર અને અન્ય ઘણા પ્રકારના મંદિરો છે. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માંડીને તિરુપરી મંદિર કે તે અન્યકાર ના સ્થળો ખુબ જ મજા આવે છે. અને કેદારનાથ કે લદાખ વેલી એ ખુબ જ સુંદર સ્થળો છે. લદાખ વેલીમાં તો પહાડો ખુબ જ સારા છે. અને ત્યાંની નહેરો એ ખુબ જ સારી છે.
તમારી વાત એકદમ સાચી છે. જેમને ટ્રેકિંગ કરવાનું મજા આવે છે, તેઓ બદ્રીનાથ છે, કેદારનાથ છે અથવા તો માઉન્ટ આબુ છે, એવા માઉન્ટ એવરેસ્ટ છે એવા ઘણી જગ્યાએ તેવ ટ્રેક કરવા જઈ શકે છે હવે અત્યારે આપણે વાત કરીએ આપણા નજીક ના એરિયાની તો મહારાષ્ટ્રમાં જે આપણા હરિશ્ચંદ્રગઢ ટ્રેક અને હરિહર ફોર્ટ ટ્રેક જે છે ત્યાં લોકો ઘણા બધા લોકો ટ્રેકિંગ કરવા જાય છે અને તેઓ ટ્રેકિંગની મજા માણે છે તો તેઓને મજા પણ આવે છે ટ્રક કિંગ કરવાની અને તેઓ સૌંદર્ય નો પણ ઘણો લાભ લે છે તો હું તો એવું જ માનું છું કે ટ્રેકિંગ કરવું જો હોય તો જંગલોમાં અથવા પહાડો પર જવાય જ્યાં આપણે શાંતિથી ટ્રેકિંગ કરી શકીએ અને આપણે ટ્રેકિંગની મજા માણી શકીએ તો હું તો એવું જ કહેવા માંગુ છું કે જેમ બને તેમ આપણે વરસાદમાં ટ્રેકિંગ કરવા જોઈએ તો આપણને સારું પડે અને આપણને નાના નાના જે વોટરફોલ હોય છે તે પણ જોવા મળશે અને આપણે શાંતિ થી મજા પણ માણી શકશું અને વોટર પણ જોઈ શકશું, પરંતુ આપણે નાઈટડ સારું તોરે શું માનું છે આ બાબતે
હા મારું પણ એજ માનવું છે કે તમે કીધું છે મહારાષ્ટ્ર ના ઘણા બધા એવા સ્થળો છે હરિહર ફોર્ટ કે એ મોટી પેલી અ મોટી કોરવડથી માંડીને અન્ય ઘણા બધા સ્થળો છે ત્યાં ફરવાની ખુબજ મજા આવે છે. અને ત્યાંના સ્થળો ખુબ જ છે ત્યાંને ટ્રેકિંગ કરવું હોય કે આપણે રહેવું હોય આપણને ફોટા પાડવા હોય તે ખુબ જ સારા લાગે છે. એટલે ઘણા બધા સ્થળો છે. મહારાષ્ટ્રમાં પણ ફરવાલાયક અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે ત્યાં ત્યાં જઈને ટ્રેકિંગ કરવું જોઈએ. ત્યાંના વ્યૂ જેવો જોઈ અને તે ચોમા સામા ખુબ જ મોટી આવે છે. અને મહારાષ્ટ્રના માંગી ટુંગી થી તે પણ વ્યુ ખુબ જ સારા હો છે. ત્યાં બે ડુંગર થી એકબીજાને આજુબાજુ જવાય એવું કદાચ છે એટલે ત્યાં પણ જવું ખૂબ જ જરૂરી છે અને ઘણા બધા સ્થળ ફરવાલાયક પણ છે.
તમારી વાત એકદમ સાચી છે. તો અત્યારે તમે કીધું તેમ તો માંગી તુંગી ની વાત કરીએ તો તેમ અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા બીજા બધા સ્થળો છે. આપણા સૌરાષ્ટ્રમાં જે ગિરનાર છે. અથવા જુનાગઢના ઘણા બધા એવા પર્વતો છે જે પણ ખુબ સૌંદર્ય લાયક છે. અત્યારે તમે જોવા જાવ તો ચોમાસામાં ગિરનારનો આખું સ્વરૂપ જ ચેન્જ થઈ જાય છે અને આપણે જેમ સ્વર્ગમાં આવી ગયા હોય તેમ લાગે છે. આપણે જોઈએ તો શિયાળામાં પણ આપણને વાદળ આપણે દત્તાત્રેય સુધી જઈએ તો આપણને વાદળ આપણનેથી ટચ થઈને જતા હોય તેવું લાગે છે. એમ આપણે ગુજરાતમાં ને મહારાષ્ટ્રમાં જ અને સૌરાષ્ટ્રમાં જે મજા છે ફરવાની તે આ પણને પર્વત ની મજા કે બીજે નથી મળતી આપણે માનીએ છીએ પરંતુ હું એવું માનું છું કે જો આપણે અસ્લી સૌંદર્ય ની મજા માણવી હોય તો આપણે કેરલા જવું જોઈએ સાઉથ સાઈડ નો એરિયો. એ મને ખૂબ ગમે છે પરંતુ ત્યાંની એક રીત મને ઓછી ગમે છે કે, તેઓ વધારે પડતું નોનવેજ ખાય છે અને તેઓ ખૂબ નોનવેજમાં જ વધારે બિલિવ કરે છે તો તેઓએ થોડું, વેજમાં પણ બિલીવ કરવું જોઈએ અને, તેઓ જો વેજ વાળું વધારે બિલીવ કરશે તો જે વેજીિટેરિયન છે તેઓને જવાનું પણ ગમશે. તમાર શું માનવું છે આ બાબતે?
હ મારું પણ એ માનવુ છે કે તેઓ તેઓની માછલી ખુબ જ સારી આવે છે. અને તેઓ નોન વેજ વધારે ખાય પણ જે તમે કીધું તેમ વેજીરયન પણ હોવું જોઈએ એટલે ઘણા લોકો ત્યાં ત્યા જઈ અને ફરી પણ કે તેનો વ્યુ એક નંબર હોય છે. ત્યાં ઘણી બધી નારિયલી હોય છે અને તે ખુબ જ જરૂરી છે. કે ત્યાં નારિયેલ પાણી ખૂબ જ સસ્તું હોય છે. અને ત્યાં ત્યાંની હરી ત્યારે તે માંડીને નદી તળાવ ખૂબ જ સારા હોય છે અને આ ઘણા પર ઘણા બધા સ્થળો પણ છે. તે જોયાલાયક છે અને ત્યાંના મંદિરોથી માંડીને થી રાજા રજોડા બના વેલા તે ખૂબ જ સરસ છે, અને પછી ગોવા ગોવા ગોવામાં, અ બારના લોકો ખુબ જ આવે છે ત્યાં સસ્તું પણ હોય છે કે આપણા દેશમાં, સસ્તું હોય છે એટલે ફરવા ફરવા સ્થળો ખૂબ જ આવે છે ત્યાં બધા પ્રકારની વાનગીઓ મળે છે, ત્યાં હથિયાારનો દરિયો ખૂબ જ ચોખો છે.
તમારી વાત એકદમ સાચી જ છે જેમ તમે કીધું તેમ, અત્યારે આપણે જોવા જઈએ તો દ્વારકામાં જે શિવરાજપુર છે માધવપુર બીચ છે, જ્યાં એટલું ઘણું પાણી ચોખ્ખું છે કે આપણને કાચની જેમ પાણી આર પાર દેખાય છે દરિયામાં આરપાર દેખાય છે, અને માછલીઓ પણ આપણને છૂટી દેખાય છે. પરંતુ હું એ માનું છું કે આપણે પર્યટન સ્થળો પર ફરવા જઈએ અને મજા માણીએ એ તો બરાબર છે. પણ જો તમે જોવા જાવ તો અત્યારે જે ઉદ્જૈન છે. મહાકાલ નું જે ઘર કહેવાય છે, ત્યાં આપણે જઈએ તો ત્યાં ઘણો એવો કચરો હોય છે જેના કારણે આપણને ત્યા એટલી ગંદકી હોય છે કે આપણને જમવાનું પણ નથી ગમતું અને અત્યાર હું મારો એક્સપિરિયન્સ તમને કહું, તો અત્યારે હું ગયો હતો ઉજ્જેર ફરવા માટે અને મેં જમવાનું ઓર્ડર કર્યું હતું, ત્યાં એટલી બધી ગંદકી છે. કે મારા જમવા થી કટલું નીકળ્યું હતું અને કેિલ્લું નીકળ્યું હતું અને જેના કારણે મને જમવાનું પણ નથી મ અને હું જેટલા દિવસ ત્યાં રહ્યો ત્યા એટલા દિવસ અડધો ભૂકો રહ્યો છું કારણ કે ત્યાં ગંદકી એટલી છે, કે ત્યાં ફરવાની મજા નથી આવતી તો હું તો એવું જ કહ છું કે ત્યાં જઈ આપણે જ્યાં પણ પર્યટન સ્થળો પર જઈએ ત્યાં થોડી સાફ સફાઈ રાખવી જોઈએ તમારું શું માનવું છે. છા આ બાબતે.
હા તમે કીધું ત્યા ત્યાં પણ મહાકાલ ન મંદિર છે એ ખુબ જ સરસ છે કે બહ પુનાનું મંદિર છે, તે જોવાની ખુબ જ મજા આવે તમે કીધું તેમ ત્યાનું ખાવાનું ને ન સારું, હોય શકે કેમ કે તેને સાફ સફાઈ ને એવું ન રાખ્યું પણ જો આપણે સૌરાષ્ટ્રના જાસુ જેમ કે બાપા સીતારામને અન્ય સ્થળો ત્યાં ખુબજ. ખા હોય છે ત્યાંનો ખાવાનો એક નંબર હોય છે, સારંગપુરમાં પણ ખુબ જ સારું જોવાનું છે એટલે સૌરાષ્ટ્રમાં ખાવાનું, ઘટે અને દ્વારકામાં પણ ખાવાનું ખુબજ સારું મળે છે એટલે ત્યાં, સૌરાષ્ટ્રમાં લોકો એટલે આવે છે કે ત્યાંની ખાણી પીણી ખુબ જ સારી છે, અને હેલ્ધી છે અને જેના લીધે લોકો પર્યટન જો તને અ પર્વતોથી માંડીને તે ખુબજ સારા છે, અને ત્યાંને ત્યાંની રહેણી કેણી પણ ખુબ જ સારી છે અને ત્યાંના માણસ પણ ખુબજ સારા છે એટલે. સરસમાં વધારે ફરવા આવે કેમકે, ત્યાં ખુબ સારું પણ છે. ત્યાંનો વ્યુ પણ સારું છે ત્યાંના મંદિરો પણ સારા છે.
તમારી વાત એકદમ સાચી છે સૌરાષ્ટ્ર જેવું, કોઈ ગા કોઈ મતલબ રાજ્ય નહી, એમ કહીએ તો ચાલે કારણ કે, તમે જોવા જાવ તો સૌરાષ્ટ્ર ગુજરાત નો પાર્ટ જ છે પરંતુ તે એ અલગ પડી થાય છે, પરંતુ આપણે જોવા જઈએ તો વેરાવળ જેવી છે. શિશી છે, જે આપણને ખુબ મજા આવે છે, ફરવાની અને આપણે ઘણો એવો અનુભવ કર્યો છે, કે જ્યાં આપણે જોવા જઈએ તો કેટલી ચોખાઈ છે, કે ત્યાં લેવું પણ આપણને ગમે છે, પરંતુ આપણે આપણું આપણે સમજવું જોઈએ, કે આપણે જો પર્યટન સ્થળોનો વિઝિટ કરીએ છીએ તો આપણે ત્યા એટલીસ્ટ આપણે પણ ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ, જેથી કરીને આપણને જોઈને લોકો પ્રેરિત થશે અને તેઓ પણ શું થશે, જો આપણે ગમે ત્યાં કચરો નાખી દેશું, તો બધાને એવું લાગશે કે કોઈ કશું બોલતો નથી આપણે પણ અહીં કચરો નાખી શકીએ છીએ તો તેઓ પણ કચરો નાખશે જો આપણે, કસે ફરવા જઈએ તો આપણે જો જમવાનું લઈ જઈએ જોડે, તો આપણે જે ખાઈને પેપર ડીસો હોય છે તે આપણે કચરા પેટીમાં જ નાખવી જોઈએ ગમે ત્યાં ન નાખી દેવી જોઈએ જેથી કરીને લોકોને પ્રેરિત થશે કે, તેઓ પણ કચરા પેટીમાં જ નાખશે અને તેઓ ગમે ત્યાં કચરો નાખી શકશે જો આજુબાજુ કચરા પેટી હોય તો આપણે કોઈ કેરી બેગમાં ભરી લેવું જોઈએ અને પછી, તેને દૂર ફેંકી દેવું જોઈએ દૂર ફેવું જો મતલબમાં કચરા પેટીમાં જ નાખવું જોઈએ ભલે કચરા પેટી દૂર હોય તો એ વાંધ નહી, તો આપણેે પર્યટન સ્થળો વિશે આગળ વાત કરીશું.
હા ચાલો.